કોઈ નઇ આ લેબમાં ગોથા મારીયે શું કરીએ કહો.
ગોથા મારા લિયે તબેલો નાં કર દેવાય મારી જેમ.
તબેલો તમારા સભમાં પોતમારવાં લસ્યું કિસ્મત માં.
એવું સે એમને.
હોઉવ.
અમારે હ અ તબેલે હું હું કરું. વરસાદ આવે થોડોક થોડોક.
ઓય વરહાડ ચાલુ છે.
આખી રાત અઢી વાજ્યા નો ચાલુ હો અઢી વાગ્યા નો.
ઓવ થો થોડું આ જ જાય રાત્રે થોડો વધારે આવ્યો તો અતારમાં ઓછો આવે હે.
પાચ વાગે ભઇ વધારે ન આયો.
હોવ થોડો થોડો આયો વધારે.
હમ.
કેવો વરસાદ એ બાજુ થરા બાજુ.
એવું છે હાલ હાલ. થોડુંક ઝાપટું આવે પાહુ બંધ થઈ ગયું થોડાક થોડાક ચોટા આવવાને એવું થાય.
એવું એમ. બરોબર બીજું કેવું ચાલે સોંતી હે. પૈસા વૈસ જલી પસ જલી કાઢ આપ
વીસ ભૈસો અને ચાલીસ ગાયો હોય બ.
એસી વઘી હે.
ના ના તબેલા મા તો હોય જ ને.
હારું કેવાય તો તો.
મોટો તો તબેલો કરે આલયો તે તો પેલા નેનો હતો ને.
એવું એમ. હમ મોટો તો તમારો તબેલો ને. દો હજાર ત્રીસ હાલ તો. હ દવા દુંવાે બેો
ભૈસો દોવા પંદર દૂવા દે કેમ.
હ હવે.
પોચ બાખડા.
વાખડા દટે પાય તો
પ પઢાઈ દીએ.
હલો. બ ગાય છે દોવાજ
ગાયો પોતરી દોવા દે પોચે જ દોવા દે ભૈસો પો દોવા દ ત ને ગાયક પ દોવા દ
બરો એવું એમ.
વાસળીયો પંદર તો વાસળીયો તમારે લેરવી તો લઇ જજો કાલવાની.
ના ના અમા તો હલ તો આ તો હ શતમાં રહી એટલો કો બે ભૈસી અ હોખાવ ગાય હો તા બહ જ દૂ ર ગનુંસનું
કલા.
ત ક બાજુજજ થારા બાજુ
અમારા હને ભૈસ નુ હે ને સિતતેર બેે થાય
બરોબર. એવું બરોબર. હમ હમ એો વત ઘટતુ ર પાાવને
ગાયો નું પોત્રી ગાયો ન દૂધ હ ને
હમ્મ.
એસી લીટર જેવું થાય.
હૈ વે.
હમ્મ.
બરોબર.
અને પંદર ગાયો નો દૂધ લ પંદર પેસો નું દૂધ પચ્ચી લીટર જેવું થાય એમ.
બરોબર. એવું હે હે તો સારું કેવાય પર એ હેડી જાવ ગાડી વાડી હે કે નહી?
ગાડી હાલ તો પડ બધા નવી લાબી હવે.
દે હો બરોબર ભડ તો સમજ ન લાવી પડ જ ગયા વાયો ત્યાં તો.
ના ગાડી અહી લઈ જાય દઉ જો સરકારી ભરાઈ ગમે તો વધારો આવે.
હ ના ના ગાડી દવ લાવી દે ક કે પૈસો લાવીને બજ એટલો
ચોક જવાય સાહે બાર ફરવા જવું હોય તો
એટલો જ એવ ચાલા પીકઅપ મ ચાલ.
હઉ.
પીલ નવ છો નવ થોડનો પીગલ તો ઓ નું નામ તો હરતા નાખ છે. હો. હલો હા રોહિતભાઈ રોહિતભાઈ કે મા ડાવ લાવવાનું હું કર્યું. હા.
પેહલા કાકા જોને.
એને દાળસ ફડાવાના કેટલા યાર રોહિત ભઈ.
હોવા હોવા હા હોશે હોશે.
બરોબર.
આઈ પી ઓ નહીં લાગીયો.
પાંચ રૂપિયા લજ એમ કિસો.
હા થોડા કાકા જાને
તમે સાહેબ ની ઓફિસ માં જતા રહો ના બાર નાવા દ તોઈ રો પંખો કરીને બેહો જાઓ સોફા માં દાદા લોક
હા, હમ્મ.
હમ્મ, અને અમાર બાઈરો નહીં એટલે અવાજ લો થાય. હમ્મ માંડેપુર.
હા વરસાદ રહી જાય એને આ શું કરવાનું બોલજો વાર.
હાચી વાત વરસાદ આવવાન જાય છે એવુંચ કરા તો.
ઓ પેલો કરે ના સૂરો ચંદ્રમાણા ના હ ને પેલા બે
પૈસા તણી જ ના તો.
હા.
હા, તો ત્રણે જવાના હા તો કો. ગવા હાતે આવ
ત્રણે નહીં સો નાખા તો બચ્ચા આવું કરા તને.
એવું કોન નાખાઉં.
હા વરસાદ થોડક થોડકે એટલે સારવાર અમે એલું.
બરોબર
ત્યાં દ દસ હજાર પગાર કરીયા લેવ હમ
હ કારણ તો સારું કોમ કરતો હોય છે કે નહી કરતો
કરણ થોડુંક જોર આવા પાછું
એવું
હમ
શૂરો કામ કરતો હશે
સુૂરો કર જાય પણ લંગડો હો ને
ક તો લંગ ફગ ભજ જતો હતો.
હા
હમ આપડ બધી ઓળખણ ધૂની છે નહી આવ કેવું બધા હું રખીએમ
હમ
હ બિલ્જી પરચી ચલે સીધી બીધી હોય ને વાયફ નઈ વાય હોય
એ યા ને પંદર વીઘા પોતાા આપણા
એવ બરોબર બીસ હોત મસ્ બસ સાી કો ન હો
બીજું તો કૌવા એ એવી કોબજ બીજું ખાવા
અવ ચાલો તો
બીજું તો પાક માં તો બધું પાલવા ને લેવલા ને પાસુ. તાબેલોમ બબલો બધું
ના હતો ખેતી એના હતો
ચુગા બાજરી કરી પાછી તે-અ-અ વાતાવણ આંટીએ હાલ તો
બરોબ તાલો બીજું જોવું કે અલગ
હમ્મ
એવુ વર હાલ માલ હક નહી હોતા.
વરસાદ આવે તો હારું હારુ તો થાય ઓમ પોછા બોસા.
ચોઘસ ફોટા આવે ચોખ્ખો
હ આ એવો
હાલ તો બંધ અવે તો બીજું જોવો
અ-અ-અ
બસ ક્યા બેતે વમ
તય રામા કમપ્લેટ કમપ્લેટ તબિયત પણી ઠીક ખાલી મારે શરદી અને ખ્વાશી થઈ ગીય અ બે દાળે
દાવબવા લેય લે
દવા લીધીલ
એ ઓય બરોબ દી લે .
હમ્મ
આપ-પ-પ આપડે શું કેવાય પાવાગઢ જીયા ને અમે
અવૌ ઓવે જ્યું પાવાગઢ જ્યું જોવ ફરવાનું
મજા આઈગ્યુ પણ બીજા ડાળે વયા. વયા એટલે શરદી ન ખાસી થઈ ગી ઠંડા વાતાવરણમાં રે-રે-રે-ક આખો દાળી એટલા
વરસાદ હતો પાવાગઢ બાજુ
વરસાદ તો નઈ પણ વરસાદ જોવ તોમ થાર બઉ પડતો હતો મસ્ત બઉ ગુજરાતી કલ્ચર હારો આમ ફોટોગ્રાફ ફોટા મોટાને ભર પાલે અમે ત આઈફોન લઈ ગ્યા તા ઘણા ન
એવું તો ત હારું કેવ તો હા-આ-આ-આ મ મજા જ આન ઠંડક ન હોય ફરવાની મજા આવ.
હમ્મ
હમ્મ અને આવું વાતાવણ હો તો મજા આવ ભાઈ હમ્મ અમે એક વાર આબુ જ્યાં તા ના આવું વાતાવરણ તો ઠંડુ એમ જ જાય જે પરવાનીમાં
આબુ ના આબુ એવું જ હોય
ઓ આ બો પુરુક્ષેત્ર વધે કોણ?
હમ્મ
હમ્મ, આ મોસમન ફરવાની મજા આવ-વ-વ ફરવાની ગરમ ગરમ ખાવાનું.
હમ્મ
દેવ પજા અમ અમ ક્વિસ ક્વિસ માણાંયું ન મઝા આવી જાય.
હમ્મ અમે પ પાવાગઢથી ગ્યા તા ડા પાવાગઢ થી ગ્યાતા ડાકોર પોત પોત પોચ જગ્યાએ ફરવાનું હતું, ગાડી વાળામ બોલી કાઢી કે પાંચ હજાર ભાળું આલવું પડ
એવું એ ડાકોર ના ઠકોર દકન
હા, ઠાકોર ના ઠાકોર
હમ્મ હો મસ્ત લાગી ત તારા બંદર વા આજ ફ એ ત કોનાથ ક મજ થ
હમ્મ
હમ્મ કેલા જણા જ હતા
અમે ડાયવાર સુધી આઠ જણા જયાં હતા, કેમ?
એવું એમ
હમ્મ
બરોબર ચલો ખર્ચો થયો.
ખર્ચો તો બે હજાર થઇ ગયો, મારો મારા એકલા નો
તો પાડા વધેય છે.
બધું પાળાવતી
બરોબર તો તો પો હાય તો બે હજાર તો
પોહાય જ ને
હા, બે હાજાર હમ પોચ છ હજાર ખર્ચો થઇ જાય ગ તો પવા આઠ બજે
પોચો હજાર એ તો એક દાળ નો હતો તો એટલા એટલ છે ને કે થઈ જાય, પોચ છો હજાર બે ત્રણ દાડા ભરવાનું
એવ હાવા ખર્ચો થાયારૂમ પાડમ બળો થાય પેલો તમારે ખ્યાલ જમવા ના કહ કે તમે ખર્ચ કર
રૂમ રૂમ તો ચ રાખવાના અમે એક ગાડીમાં સુઈ જતા હતા.
એવું એમ એજ કરે લ એક દાડા માટે તો પેલું કરે.
હમ્મ
ખોટા ખોટા ખર્ચા ના કર.
હમ્મ
અઈ ડાકોરથી ગિયા
પેલા જો પેલા ભ એ પાવાગઢથી એક તળાવ હતું એ જોવા જ આપેલું વિક્રમ ઠાકોરે ચડું ત ને રાજ રાજ વાળું?
હા.
એ જગ્યા એ લોકેશન ઉપર જયા હતા પોટા બોટા પાડ ગયા ને તળાવ હતું ખંડેર વાળું.
અમારે એક વાર આવું ટાઈમ મળ ટાઈમ તો ગણો
તમામે કીધું તું પણ તમે કે તમે કીધું ત તૈયાર ના થયા તમે.
એટલે પણ નોકરી સેટિંગ શેઠે વખા પાડ મારા વગર તો નઈ ચાલતું એને. આગપ કે ના
હા પેલો કર ને પેલા કરણ ને પાડતા ચાલતું.
એટલે એ એમ તો જેવું ખબર હ તો કોમ બમ તું કશું આવડતુંને હું આ માઈન્ડેડ છું થોડું એટલે મને
હા સાચી વાત તમે હ ઉલ્ડ પણ કરી
આમ પેલા તો બધા ક્યાંગ ગોળા કે બધા.
તમને પાસું કોમ્પ્યુટરમ્પ્યટર બધું આવડતું છે.
એ તો જ નઈ યાર કોમ કમ ગમે તે બગડે તો મુ હામું કર દઉ થાય એવું કરલવ એવું.
કેમેરા બેમેરા હામાં કરતા હશે તમને.
બધું કરદવ ઓલરેડી જે ફાવે એ કરદવ. ઇલેક્ટ્રિક નું કેમેરા નું પછી મશીન બશીન
તમાર પા હું માઇન્ડ બઉ.
હો વ.
અમે જયા તા પેલું તળાવ જોઈને પહિ જયા ડાકોર ડાકોર થી ગયા મીનાવાળા.
બરોબર.
મીનાવાળા એ પેલે નદી જોવા જવાનું હતું પહિ રવા દીધું પછી મોડું થઈ ગયું છે.
મીનાણા દશામાં ન મંદિર ?
હા મીનાવાળા દશામા ન મંદિર હ. પબ્લિક બહ આવે ત્યાં પણ પબ્લિક બહુ આવે વસ્તી બહુ આવ.
એવું.
હમ.
બરોબર કને કયા રોકાણ થાય તા.
એ કેમ ફર્યા છેલ્લે તો મીનાવાળા જ ફર્યા ખાાસું બધું ફર્યા બે ત્રણ કલાક.
બરોબર.
એવું તમે લ છોકરા બોલ તમાં.
હું લાયો ગાડી લાયો હું અઢીસો વારી.
એવું એમ હારુ કેવાય તો. લાવવી પડે છે છોકરા રા
લાબી તો પડે ને નકા વિલાય પાહા.
ઓવ બધા છોકરા ન ગાડી લાવી પડ લાવી જ પડે.
ગાદી તો વિશાલે લાયો અપું લાયો ફલો લાયો.
એવું.
બધા ગાડીઓ લીધી બસો બસો
વિશાલયો કયા છોકરાન આલશે.
વિશાલયો શી ખબર કમનો મલે લાયો.
એવું એ તો બાજ જ લગનતા.
એ તો એમ કતો કે મુકા બલે લઈ જાવ કે મારે મુકા ભાઈ બદલે લઈ જાવ મુકા કા મુકાબલા.
ઓ હ આ નેનો લાયા કેવું પડ.
હ મુકોબા પાહો ત ગ